અરે આ લાસ્ટ કોલની ડ્યુરેશન ઝીરો ઝીરો બતાવે છે.
ઝીરો બધાર તારમાં
રિપોર્ટમાં મતલબ જે ઓલું કોલ નું ચેટ આવે એમાં તો
કર દેખાડ પેલા તો જીરો જ દેખડે મતલબ પેલું પેલું વ જનરેટ
હા એમાં જ એમાં જ જનરેટમાં જ જીરો જીરો બતાવે બાકી તો ઓ માં તો બતાવ્યું મે કીધું કે સાતસો ઉપર કોઈ બાત નહી.
ઓકે ચલહ કોણ મે હે હા એક હા- ત તારે વાળી મતલબ મેરિટ છે
મેરિડ જેસ મેરડ- અ બહુ જૂનો છે કે ન વો છે.
આમ નવો જ છે એટલે એકદમ એટલે જૂનો છે. પણ એટલે હવે મે શું કેમ હવે
એ નવો કે જુનો
એટલે હમણાં નવા જૂનો છે મતલબ એમ ઘણા એટલે ઘણા જના કામ કરે મતલબ એ જૂનો છે એક્ટ
જ કોઈ મૂવી કે
હા બહુ ઘણી બઘી છે.
એજ પચાસ ઉપર
પચાસ ઉપર તો નહી હશે એક નઈ હશે...
ચાલીસ ઉપર
વીસ ત્રીસ બાજુ હશે આઈ થિંક
વીસ ત્રીસ અને ઘણી બધી મૂવી તારી
હા એટલે ઘણી એટલે હવે વીસ ત્રીસ બી ઓછી થોડી કેવા એટલે હવે ખબર નઈ મેં એની બધી મુવી તો નની જોઈ હતી એટ કેલી ટોટલ મને નની ખબર પણ હશે વીસ તીસ તીસ ઉપર હશે. મતલબ તીસ.
ઓ કોઈ કોઈ લેટેસ્ટ મુવી રિલીઝ થઈ હોય.
હ. લેટેસ્ટ મડ રિલીઝ તો નહી થઈ પણ અનાઉન્સમેન્ટ એક થયેલી હો હતી વચ્ચે ફેક હતી કે રિયલ ખબર નહી હોય મને આમ નોટ સયોર.
હા સોશિયલ મીડિયા ઉપર તુબહુ એક્ટિવ છે...
હમ આ છે મેં એનું ફોલો ન કરે એટલે ખબર નહ પણ કઈ નો અરે એટલે મતલબ મે બી હ એક્ટી મોલી એક્ટર કોઈ એક્ટિવ હોય મતલબ
શાહરુખ ખાન અરે સલમાન ખાન તો આય્યું જ હે
હા પણ એ નથી
એના થી
હમ હ
બહુ એજ જ છે મતલબ એક બે દાયકા લ ખબરઈ
યાર વીસ ત્રીસ માં તું મેરિડ કે છેય
વીસ શું એટલે તું એ ઉમર પુછી એટલે
ના મે મે મેરીડ છે. હવાડી અને વીસ ત્રીસ એજ થ તો એમાં મારી તો કોઈ નહી..
એટલે કેવુંક
મતલબ તં કીધું ને મેરીડ છે. એટલે
હા.
અને એક રીતે કીધી વીસ ત્રીસ
મૂવી.
મુવીસ કે કે
એજ થોડી એજ તો કેટલી ઓછી થઈ મેં તો મુવીઝને પૂછ્યુંધું તો મવીઝ
હું હું એજ સમજું છું.
હડ મૂવીસ મવી મૂવીસ એમ એટલી મુવી બનાવી હ હતી એમ. એ તો એને મોસ્ટ હમણા હાલ ફિફ્ટી પ્લસ અ આય થીક. ફફી એકદમ નથી, હા યસ છે.
એક છોકરા એક છોકરી.
હા. મ અને છોકરો સુધી મ ગાડી અને એક છોકરા છે ગલો
શાહરૂખ ખાન.
એમણે થી જ.
સેફલિકા ન ભી છે.
ના.
યાર ફર તો
મવી પરથીવી મવીને રિલેટેડ સવાલ તને જલ્દી ખબર પડી જશે.
એ તો દના થોડી
આમ લાઈક બ એકમ ડસિંગ એકમ. છે મતલબ લુક્સ બહ મસ્ત.
મા તને દ લાગ
એટલેમ લુક છે એના બહ મસ્ત છે બહ મસ્ત દેખાય.
હમ. યાર. રણવીણ સિંહ.
ના.
હમ કપૂર.
ના.
એ બંનેને તો છોકરી છે આજ.
તોસું.
હનીમ તો દે.
અમાં યાર લાઈક અ એ મતલબ એક વાર ટોપ ટેન એશયન હેન્ડ મેનમાં બી હતો.
રીતિ ગ્રો
હ એલો એ જ. લાઈક કસમ હે એટલે બેમાર લાઈક. ના મતલબ ના ના હતો ને ક્રિસ મુવી મારું ફેવરેટ હતું, મારો ફેવરેટ હીરો હતો.
યાર, નો ચોઈસ.
શું?
અલ સારો
હા. નભ એટ મે એટલેશની ઘણી ક છે મલને. ના ના ચ્યારે આવશે. એ લાઈક એ તો મને પેલીંગું એ બહ ગમે. ખબર કે પેલું કય છે એક નામ. એક ડાયમંડ વાળું હોય છે ખબર કે ડાયમંડ એના પરર હોય કઈ
હા શેના પર
ડાયમંડ વાળું હોય છે ખબર હો એના પર કાન્ડ ઓફ સ્પાઈ ર કે ખબર નઈ મૂવી નું નામ નથી ખબર આમ બેક બેક પેલો સોંગ ભી આવડું છે
બેંગ બેંગ જ મુવી છે
બેંગ ના આવ છે હ તે બેસ એટલું મસ્ત લાગે એક્શનને બધું પરફેક્ટ એમાં જે એની ફિઝિકસ છે ખબર પેલુ એક સીન છે તેમાં એને બુલેટ લાગી છે ખબર એપ્સ પર ચીનને વાત જ નીકળે એનેટલ બહુ ભારે લાગે સીન એની ફિઝિક જોય ને એકદમ પસી ના છૂટી જાયું
એ વીએફએક્સ હશે
નહી એ તો રિયલમાં થતુ હતુને ત્યારે એનું શું એની ફિઝિક કેમ બહુ ભારી છે ખબર એનું બોન સ્ટ્રક્ચર છે ને બહુ નાલું છે એમ એટલે ધારો કે આપે બોન સ્ટ્રક્ચર હાડકા આપડું જોય હાડકા જેટલો પતલા રહી ને એટલા મસલ વધારે સારા દેખાય એટલે ફિઝિક વધારે સારું દેખાય એમ એટલે એ રીસ્ટ બધું એમ જોયને કમ્પેર કરો ને બ પટલું છે એમ એટલે એની બોડી બહ મસ્તી ગઈ તબિયત એ તો બહુ ભારે હ એ દેખાય કે એટલો બરા હાઈટ ને એસેને એટલું બધું પરફેક્ટ લક
હા હા ભાઈ આવે પરફેક્ટ
ચલો તારી વાર છે
હમ કલ
ઓકે ઇન્ડિયન
હમ હમ
ફેમસ છે
હા
કેટલો ફેમસ લાઈક ટોપ લાઇક એટલે ટોપમાં આવે
હા હા હવ હવ
સ્પોર્ટ્સ
ના
એકટર
ના ના
પોલીટિક્સ
ના ભાઈ ના
બીજું સિંગર હા કુછ બી મતલબ લધને હું સવારે કીધુ પોલિટિક્સ મોદી નહી મોદી નહી એટલે થ સોરી સ
તે ઝેન્ડર જ નહી પૂછ્યું
હ મેલ ફિમેલ
ફીમેલ
હા ફિમેલ પોલિટિક્સ
હા પડેલું
રાહુલ ગાંધીની મમ્મી
એ ઈન્દિરા ગાંધી ના
ના ઓકે પછી ફિમેલમાં બીજું કઈ પાર્ટીમ આમ કોંગ્રેસ કે બીજે હલો પછી એ ભી આમ આદમી ક એ કઈ પાર્ટીમાં એપી માં કે આમ આદમી પાર્ટી?
આપ ના ના એ ઈ પાર્ટી યાદ નથી પણ એ આ બે માં તો નથી.
પોલિટિક્સમાં છે ફેમસ છે. તું ઊંધું જ નથી કેથીપેલી વાત તો મને સવાલ પુછવાની લીઘે હમ લાઈક કોઈ લાઈક એનું શું કેવાય આ પેલું મા ક એમ લાઈક સર્ટન કેટેગરી લાઈક
શું છે
લાઈક એને શું કેવાય મતલબ એમ
કોને શું કવાય
હ લાઈક નાણા વિભાગ આવે છે એ રીતે બધા કરાવ તેને તેમાં છે હા
ના એમાં બી નથી. ફાઈનાન્સમાં નથી હા એવી ના કોઈ મતલબ સબ કેટેગરી માં છે લાઈક મોદી પછી આવે મતલબ મોદી ના નીચેની બધી સબ કેટેગરી હોય ને મતલબ મોદી બી નહી યાર એ રીતે સમજાવું બહ ફેમસ પોલી એમ છેસજી જાવાજ નુ
હ
એવું કોઈ કેટેગરી નથી.
ઓકે મતલબ સીએમ પીએમ કોઈ વા રહી શુકેલી શું?
હા સી એમ છે મતલબ હતી.
હતી સી એમ આ દિલ્હીમાં
ના
પછી બીજા ફિમેલ મારા એક આડો નોપછી વિચારવા મને ક્યારે કયા યરમાં મતલબ ટવેન્ટી
હમણાં હમણાં રિસેચ પ્લી હમણાં જ એની સીટ ગઈ
હો મને ખબર નય પોલેટીસ પોલ નથી વિચાર વાદે મને હ સના માટે ફેમસ છે મતલબ પર્ટિક્યુલર વોક કોઈ સ્પીચ માટે
ના મતલબ બધું ખોટા કામ માટે ફેમસ છે.
હા યાર કોણ હસે કયા સ્ટેજ આમ લાયક કઈ સ્ટીજ છે નહી ત ખબર પડી જશે અબી ન ખબર પડે મને નામ જ નથી ખબર એટલે હવે સો ટકા મને નામ જ નથી ખબર
બંગાળ
બંગાલ હા બંગાલ માં યાર નામ તો સાંભળે છે યાદ નથી હા હા તમે યાર યાર એ એકદમ મોડા
તું ફેબલ વા તો મે ત કોલેની જે ફેમસ છે
અ મોડા પર જ ના તું આવવાનું દીધું.
મુમતા દીદી
હમ.
અત્યારે તો જેલમાં જ
હા, ખબર નહીં હવે. પોલિટિક્સ એટલે બઉ એમ તો ઇન્ટરેસ્ટિંગ છે, મોટું કંઈ ટોપિકસ. સ્ટ
મને બી એટલું ઇન્ટરેસ્ટ નહીં, પણ મેમ્સ માં આવતા હતા એના મેમસ.
ન્યૂઝમાં નહીં, હા હ. હા, મીમ્સમા બી આવે છે બહુ પોલિટિક્સ ના, એટલે કંઈ નહી, વાહ ચાલતી હતી. મારી વાળી પાછી ચાલ. ગેસ કરજો.
એક ગેમ તો હજી હતી.
શું?
એક ગેમ તો જીતી.
હા હા, એટલે નીચું હા એટલે જ ગણાય વળી. ચાલ, હ ચાલ, હમ આપી દીધું. ચાલ, તમે જી કકડી હતી.
અરે.
ત્ર ચાલો, હા એટલે બાબતી થઈ ગઈ એકદમ પરફેક્ટ રીતે. મારી ગયા બસ, ક્યા? હવે સવાલ પૂછો.
હા, બોલ, પહેલા મેલ કરે.
ફિમેલ.
ઇન્ડિયન.
હા.
ઓકે, આક્ટ્રેસ‌.
ના.
યુટ્યુબર.
હ.
કોલિટીશન એજ્યુકેટેડ.
ના.
સ્પોર્ટસ તો
બરાબર. લઈ ગયા શું? ના, સિંગર ના નથી.
હા, તો બીજો કયો?
હા, લિટર ઇમ્પોસિબલ છે તારા માટે. તું નહીં ગેસ કહી શકે, તને ખબર છે, પણ તું ગેસ જ સવાલ પૂછ.
અહીંયા.
હલો.
એ એન્ટ દનેે
અરે, હિન્ટમાં તો કેવી દીધા મે તને હિન્ટ. એડ ઓફીસ તો યાર, ખબર પડી જશે. તમે નહીં, એટલે જે ટ્રાય કરી. ટ્રાય, એમ સારું.
હ, બ્લેક વાઈટ.
એટલે ઈન્ડિયન એટલે બ્રાઉન હોય છે, એટલે હવે બ્લેક એન્ડ વ્હાઈટ કંઈ આવે?